તે
હલો હું એકદમ મજામાં છું તમે કેમ છો.
પણ એકદમ મજામાં છુ. મારે તું કેમ છે બસ આજે ઘરમાં છેને, બુ્ પૂર્ણિમાની શાંતિ અને સજાવટ જોઈ ને મને તારી યાદ આવી એટલે મેં તરત જ તને ફોન કર્યો
અરે વાહ આજે બુધ પૂર્ણિમા છે, મને તો યાદ કરવા માટે થેન્કયુ મને તો યાદ પણ નતું સારું કર્યું તમે મને કોલ કર્યો હતો. ભગવાન બુદ્ધ નો આ ઉત્સવ ખરેખર મનને કેટલી શાંતિ આપે છે. તમે લોકો આ દિવસે કેવી રીતે ઉજવણી કરો છો એ તો મને જણાવો
અમે છે ને બુધ પૂર્ણિમા અથવા જે જેને વૈશાખ પણ કે હોય છે. તે બૌદ્ધ ધર્મ નો સૌથી પવિત્ર તહેવાર છે, આ દિવસે ભગવાન બુદ્ધ નો જન્મ થયો હતો. તો એટલે તેમને જ્ઞાન મળ્યું હતું પણ આ દિવસે તેમનું મહિને મહાપર નિર્વાણ પણ થયું હતું અને આજ આજે ઘરમાં દીવા કરીએ છીએ ભગવાન બુદ્ધ ની મૂર્તિ સામે ધ્યાન ધરીયે છીએ, અને આસપાસના લોકોને મદદ કે દાન કરીએ છીએ.
અરે હ અવા આ તો કેટલું સુંદર અને પવિત્ર કેહેવાય મેં સાંભળ્યું કે આ દિવસે લોકો સફેદ કપડા પહેરીરે છે, જે ને બૌદ્ધ મંદિરો એટલે કે સ્તુપ કે બિહારમાં જાય છે છ આ વાત સાચી છે ને
હા બિલકુલ સાચું તે સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે અ ભગવાન બુદ્ધ નો મુખ્ય સંદેશ જ અહિંસા અને કરુણા કરુણા હતો અત્યાર અત્યારની દોઢ ધામમાં ભરેલા જિંદગી માં એમની વાતો આપણને શાંતિથી જીવવા શીખ જીવતા જીવતા શીખ છે એટલે તને તો આ વાતની ખબર હશે કદાચ
હા એમ તો મને આ વાતની અ થોડી ઘણી ખબર હતી પણ તારી સાથે વાત કરી તો આમાં બિલકુલ ખબર પડી ગઈ એમ કે આટલી પ્રોપર ખબર નથી મને પરંતુ જે વાત કરી એમથી ને એકદમ મન શાંત થઈ ગયું આજે સાંજે હે ને હું પણ ઘરમાં એક દીવો પ્રગટાવીશ અને શાંતિ માટે પ્રાર્થના પણ કરીશ
તને ખબર છે બુદ્ધ ભગવાન નો જન્મ ક્યાં થયો હતો કે શું કઈ
હ અરે ઈ તો મને એટલી બધી અપૂરતી માહિતી છે તારી પાસે પૂરતી માહિત છે માહિતી છે
હા મને ખબર છે
મને તો હ ને ખાલી એટલું જ ખબર છે પૂરતી માહિતી નથી પણ થોડું ઘણું જ ખબર છે કે બુધ નું હેને મૂળ નામ સિદ્ધાર્થ ગૌતમ હતું અને તેમનું જન્મશન પૂર્વ પાંચસો તેસઠમાં થયો હતો ને તેમના પિતા હૈ ને ગણ રાજ્યના રાજા હતા અને તેમની માતા નું નામ માયા હતું અને સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા એટલી ખબર છે મને તો
હા એ બ એમાં એવું હતું કે જયારે છે ને સ સિદ્ધાર્થ નો જન્મ થયો હતો ને ત્યારે એમના પિતા હે ને સૂર્યધન પિ નામ સૂર્યધન છે એના પિતા એ હ ને એક આખી એવી અ ા બ્રાહ્મણો ને બોલાવ્યા હતા અને એની જ્યોતિષ રીતે હેને એની ભવિષ્યવાણી કરવાનું બધાને કીધું હતું કે અમારા પુત્ર ની છે ને તમે ભવિષ્યવાણી કરો એમ તો બધા એ હે ને આ બીચ ના મારે હેને અલગ અલગ અલગ બધા કીધું કે આ પુત્ર રાજા બનશે ને આવી રીતે પણ એક સાચા એવા હે ને ચાણક્ય ત્યારે કૌટલ્ય તરીકે ઓળખાતા એ ઈ હે ને ઉભા થઈને બોયલા કે અ આ આ સિદ્ધાર્થ છે ને એઈ છે ને કા મોટો થઈ ને કા સાધું બનશે અને કા છે ને ઈ રાજા બનશે બસ એની આ રીતે હે રાજા બને ને સાધું બને બસ ખાલી તમારે એટલું કરવાનું કે જોઈ દુઃખ નેને એવું બધું કરુણા ને ને એ બધું જોશે ને તો ઈ એને અંદર થી એની એવી આત્માથી અંદર થી એવું થાય કે આ જીવન બધું નકામું છેમ તો ઈ હે ને સાધુ ના રસ્તે પણ જઈ શકે છે, એટલે ત્યારે ઈ જૈનમાં ને ત્યારે આ રીતે તે છે ને એની ભવિષ્યવાણી થઈ હતી એટલે તો એ એના પપ્પા એ હમેશા માટે એને છે ને કઈ ખબર જ નથી પડવા દેતી હંમેશા એને એને રાજમહેલ માં રાખતા અને એને કોઈ પણ જાતનું હને દુઃખ શું કેહેવાય ને ઈ એને ખબર જ નતી કે આ દુઃખ કેવાય કોઈ પણ જરા કઈક થોડું કઈ દુઃખ એને થાવા ન દીધું. અને એવી એને સોળ વર્ષ સુધી એને ખબર એ નથી પડવા દીધી. જે કઈ પણ જોતું ને એને રાજપાટમાં બધું મળી જતું અને જયારે એને બહાર જવાની ઈચ્છા થાય ને. ત્યારે અ. પેલા તો એમનો જનક નામનો છે ને એનો. ઓમ ઓમ તો એનો મિત્ર, અને ઓમ એનો સેનાપતિ હતો. એને છે ને પેલા જઈને એ રાજા ને જયારે સિદ્ધાર્થ ને ની કરવાનું હોય ને ત્યારે ઈ રસ્તે જે રસ્તે જવાનું હોય રસ્તે પેલા ઈ જઈ આવે ને બધા ને ગયા આવે કે કોઈ પણ જે ગુ આ બુઝુર્ગ હોય ને કોઈ પણ જેને રોગ હોય ને એ બધા હ ને એના ઘરમાં જ રે કોઈ બહાર ના નીકળે. એટલે રાજા સિદ્ધાર્થ છે એને જોવે નહ ને એને દુઃખ નની હ ને એમના એવું થાય નહી કે આને દુઃખ કેવાય કે આવી રીતે પણ થતું હશે. એટલે ઈ પ્રમાણે છે ને પપ્પા ને રાખવામાં આવ્યા તા સિદ્ધાર્થ ને
હા, એ વાત તો તમારી સાચી છે તમે જ્યાં બહેન મારી વાત કૈરી કે ત્યાં જ રેતા હતા પણ હા તમને એ વાત ખબર છે કે એ દિવસે મહેલ ની બહાર નીકળ્યા હતા તેમ ત્યારે હે ને તેમણે ચાર પ્રકારના દોષીઓ જોયા હતા. એક વૃદ્ધ માણસ પછી એક બીમાર માણસ એક મૃતદેહ અને એક સન્યાસી. એટલે આ ચારેય દર્શન થી તેને એમ સમ અહ સમજાવ્યું કે જીવનમાં દુઃખ અનિવાર્ય છે અને તેનું કારણ તથા ઉપયોગ શોધવો જરૂરી છે આ વાત ની તમને ખબર હશે
હા, એ ચોક્કસ મને ખબર છે કે ત્યારે એને એવું થયું હતું કે અચાનક અહ રાજા સિદ્ધાર્થેને એને જનક ને કીધું કે છે ને મારે અહ જા નીકળવું છે એમ બારે. તો ત્યારે એ લોકો ઈ ગ્યા ત્યારે છે ને કે છ એને તો ઓલા જ્યાં રસ્તે જવાનું હતું ને એ રસ્તે તો એ જઈને કયા એવા હતા કે રાજા આવે જેમ તમે કોઈ પણ નીકળતા નહી એમ બાર બધા રજો પણ રાજા ને ઈ રાજા એ સિદ્ધાર્થે એમ કીધું કે મારે આ રસ્તે નથ જવું મારે આ રસ્તેથી જાવું હે. એટલે ઈ બીજા રસ્તે થઈ ગયા ને તો ત્યારે ઈ આ ચારેય નાય ને ઈ મળ્યા. અને ત્યારથી એને સમજાયું કે આ દુઃખ નું કારણ તો હે ને માત્ર એનું વિચારવાનું છે. કે શું કરવું એમ એટલે એ ત્યારથી પછી હે ને એને આ બુદ્ધ ધર્મ નું આમ એવું ત્યારે એવું કે આપણે સન્યાસી લઈ લઈએ એમ. એટલે ઇ ત્યારથી જ એને વિચારતા હતા કે આનું કારણ તો એને કારણ એટલું જ મળ્યું. કે મોહ માયાને છોડવું ને ઈ જ મોટી જય્યારે મોહ કે માયા નહી નહી રે ને એટલે આ બધી ચિંતા થી આપણને મુક્તિ મળી જાહે. એટલે એ એને સંન્યાસ ધારણ કરવાનું એને વિચાર્યું.
હા એ તો તમારી વાત તમે જે આ કઈ વાત કરી એ તો એકદમ સાચી. હંમ મને પૂરતી માહિતી નથી પણ તમે મને આયપી તો ખબર પડી હમ તમે જે આ વાત કયરી ને એની સાથે સાથ તેમ હેને ઘણા બધા ઉપદેશ પણ આપ્યા હતા કે હે ને ચાર આર્ય સત્યો અસટિંગા માર પછી અહં કરુણા મૈત્રી સત્ય સંયમ અને દરેક પ્રાણી પ્રત્યે દયા આ મુખ મુખ્ય એમના ઉપદેશ હતા એ તો તમને ખબર જ હશે ને.
હા એ તો મને ખબર જ છે. અને એનું બૌદ્ધ ધર્મ ના એના સિદ્ધાંતો એ હતા ઈ તમને ખબર હોય તો એના હે ને. ત્રણ અંગો હતા અ બુધના બુધ્ધ સંઘ અને ધમ્મ ધમ હતા એને અને એનું એક પ્રાર્થના પણ છે કે બુદ્ધમ શરણમ ગછામી તંમમ શરણમ ગછામી સંઘમ શરણમ ગછામી એટલે આ બુદ્ધ ની હે ને મુખ્ય એક પ્રાર્થના હે કે જે હે ને વહેલી સવારે કે સાંજ ના ટાઈમે આ છે ને જે આ બૌદ્ધ ધર્મ જે લોકો પાડતા હોય ને આપડે જેમ કેમ આરતી થા હોય કે બધા ધર્મમાં અલગ અલગ જેમ થતું હોય ને એવી રીતે પણ આ આ પ્રાર્થના એ લોકોમાં થાય છે બઉ બૌધીસ્ટમાં
હા એ વાત તો તમારી એકદમ સાચી છે સાથે સાથે છે ને બુદ્ધ ધર માંથી લોકોને એવું પણ શીખવ્યું હતું કે જો સત્ય જ બોલવું અહિંસા પાળવી કરુણા અને દયા રાખવી લોક ક્રોધ અને મોહ નો ત્યાગ કરવો અને મધ્ય માર્ગ અપનાવી જીવન જીવું અને હા તેમે પોતાના જીવનના લગભગ પિસ્તાલીસ વર્ષ સુધી લોકોમાં ધર્મા અને શાંતિ નો સંદેશ ફેલાવ્યો હતો
હા એ ચોક્કસ એ બધું તો છે જ અને બૌદ્ધ માં બૌ ધર્મમાં તો એવું પણ છે કે એનો અ બૌદ્ધ દર્શન છે એમાં ચાર એના તે કીધું ને આર્ય સત્ય હોય એમાં સ ચાર સત્ય હોય કે સંસાર દુખમય છે દુઃખ નું કારણ તૃણા છે અને દુઃખનો નાશથી દ્રૃણા નો ત્યાગ કરવો છે અને અષ્ટાંગી માર્ગ અપનાવાથી ત્રણા નો ત્યાગ થાય છે એટલે આપણે એને આઠ માર્ગ એને આપ પેલા છે અષ્ટાંગી માર્ગમાં એમાં તે કીધું એમ જ કે મધ્ય માર્ગ પણ કેવાય અને ઈજ રીતે હૈ ને એમાં સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક સમ્યક વ્યવહાર સમ્યક સાધન ને સમ્યક પ્રયાસ ને સમ્યક સ્મૃતિ ને સમ્યક ધ્યાન એટલે છે લો જે કોઈ પણ અષ્ટ અષ્ટાંગી માર્ગમાં જે છેલ્લો માર્ગ હે ને ઇ છેલ્લું હે ને ઈ સમાધિ હૈ કે આપણને જે કઈ પણ હે ને સમાધિ થી જ આપડે ધ્યાન ધરવાથી જ આપણને મોક્ષ મળ તે એમ એના ઈ સિવાય હે ને તમને ક્યારે મોક્ષ નહી મળે
હા એ વાત તો તમે સાચી કીધી પરંતુ હેને હા હું સાંજે તમારા ઘરે આવીશ ત્યારે મને સંપૂર્ણ માહિતી આપજો ઠીક છે તારે છો કામ છે
હા કઈ વાંધો ની અમારે પણ આ બુદ્ધ પૂર્ણિમાની તૈયારી ચાલી રહી છે તો અમે પણ તેમાં વ્યસ છીએ ઠીક છે તો આપડે સાંજે મળીએ
હા ઓ હા ઓકે બાય